હ
હેલો! હેલો!
હલો!
હલોઓ!
બોલો.
લો.
હલો. હલો. હલો હલો.
હું આની ભાઈ ગય
ના હલો હલો હલો શું કરે છો
કોઈ નઈ અ બે જાગ હાલ
કેટલા વાગે ઉઠ્યા હતા આજી
આજ નવ આ
તમાર પરુ નામ
મારું નામ ઠાકોર લમી
બરોબર તમે શું કામ કરો છો?
નોકરી કરીએ છે.
સામા નોકરી કરું છુંહું.
હેતાજ કંપની જનસંગ કંટ્રોલમા
હિતા ચ કમ પત્નીમાં બરોબર શું કામ કરો છો અંદે
એ સી બનાશો એ સી ના સ્ર પણ
ગરોબર હલો તમા ઘણ જ કે કેટલા સભ્યો છે.
અમારા ઘરમાં પાંચ સભ પાંચ સભ સે એ લો હલો હા
તમારા ઘરના કેટલા સભ્યો છે.
અમારા ઘરમાં પાંચ સભ્ય છે.
છે બરોબર એમાંથી ભણેલા કેટલા છે?
એમા તન જન ભનેલા છે.
ર સૌથી વધારે કોણ ભણેલા છે?
સૌથી વધારે હું ભણેલું છે
બરોબર કેટલા સુધી ભણેલા છે
કોલેજ મી
હ ક્યાં કોલેજ તમે ક્યાં કરી છે
કળી એ સુ
અત્યારે હાલ શું કામ કરો છો
એ તીયારે જોબ કરું શું
બરોબર સવારે ઉઠીને પેલા શું કરો છો
સાર પેલા બ્રશ બ્રશ કરી ના ધોઈને નાસ્તો વાસ્તો કરીને ખેતડી ગઈ છીએ અ ત્યારે પૌવા બનાયલા
પ્રોક બીજુ
હોવ અચ્છા
બરોબર કેટલા વાગે ખેતરમાં કાં જાઉં છું
દસ વાર
દસ વગ્યા પછી શું કામ કરો છો
હમ
દસ વાગ્યા પછી શું કામ કરો છો
દસ વાગ્યા પછી ખેતરમાં જઈએ દસ વાગે
બરોબર ભંસો રાખો છો તમે
હોવ.
કે તી છી.
ચાર દિવસો.
ચાર બેસો છે બરોબર દૂધ ક્યાં ભરાશો ગામમાં કે બાર.
ગામમાં સરકારી દેડી.
બરોબર એ ખેતર નું કામ પતાતા કેટલુ ટાઈમ લાગે તમારે.
એ નક્કી ના રે કોઈ.
બરોબર પછી બપોરના ટાઈમે શું કરો છો.
ધરે આરામ કરવાનું દોરે.
આરામ કરો છું ઘરના સાથે નથી બેસતા. પછી શું કામ કરશો સાંજે પાંચ વાગ્યા પછી સાંજ ન ચા કેટલા વાગે પીવો છો તમે.
ચાલ વાગે.
બરોબર પછી શું કામ કરો છો.
પછી ગામ માં જઈએ.
બરોબર શું કરવા.
બ બંદ જોડે.
કેમ. નોકરી નથી જતા તમે.
એ તો રાત જવશું.
દિવસ કે ઘરનું કામ કરો છો. બરોબર તમામાં મમ્મી શું કામ કરે છે.
મામીને કે તનું
ભનેલા છે કે અભણ છે તે કેટલા સુધી ભનેલા છે તે
તે પાંચ હુધી ભણેલા.
પાંચ સુધી બરોબર તમારી ઉમર કેટલી છે?
મારી પચીસ વરસ.
બરોબર તમારી જન્મ તારીખ
બે પાંચ બે હજાર એક
બરોબર. તમે ક્યાય ફરવા ગયેલા ફરવા ગયેલા ક્યાંય?
હા ફડવા ગયા હતા. રણુજા.
કેટલા દિવસ માટે ગયા? શામાં ગાતા ગાડી મા
ગાડીમા ગેલા
ગાડીમાં જતા બરોબર કેટલા જણા હતા એમાં ગાડીમાં
છ જણા
બરાબર.
સાંજે તમે પછી શું કામ કર છો છ વાગ્યા પછી તમારો સાંજ નો જમવાનો ટાઈમ
હા તોકી જમી લો છો ડેલી કે રોજ અલગ અલગ ટાઈમ બરોબર
હવે કઈ ફરવાનું પ્લાન છે તમારું?
દ્વારકા દ્વારકા
દ્વારકા જવાનું છે કોણ કોણ જવાના છ
હું અને માર ભાઈબંધો
બરોબર.
રાત્રે પછી સાત વાગ્યા પછી શું કામ કરો છો સાત વાગ્યા પછી શું કામ કરો છો
પછી નોકરીનો ટાઈમ થઇ જાય
કેટલા કે ઘરે આવું છું
સવારે આઠ વાગે
સવારે આઠ વાગ્યા આવો છો શું નાઈટમાં જાવ છો નોકરી
હમ
તમારા ગામ નુ નામ શું છે
ઈદરા
હેલો
હમ
હલો
હમ
હ તમે કઈ સ્કૂલ માં ભણીલા છો
હજી રાખ વિદ્યલય
બરવા તમારા ઘરમાં કેટલા સાધન છે
બે સાધન
ટુ વ્હીલર છે કે ફોર વ્હીલર
પરા
હલો
હમ
તમને બાઈક આવડે છે બરોબર
હલો
હલો તમારા ખેતરમાં હાલ કયો પાકવા વાવ્યો છે
જાર આ
બીજું શું હોય છે
બાજરી વાવીએ
તમારા ગામના સડક માર્ગ કેવા છે
પષ
બરોબર તમારા ગામ નો વિકાસ કેવો છે તમારા ગામ નો વિકાસ કેવો છે
મારા ગામ નો વિકાસ સારો છે એ પણ મુખ્ય તએ